હ ઓ કેમ છો મજામાં.
મજામાં.
હ હા તો આજે આપણે જે ફરવાલાયક જે જગ્યાઓ છ એ એના વિશે વાત કરીશું. તો પેલા હું સ્ટાર્ટ કરું છું આ હા તો પેલા આપણે જે આપડે ગુજરાત માં જ આવેલી એક પ્લેસ છે જે જુનાગઢ છે જે અત્યારે બધા લોકો ત્યાં જવા માટે પડાપડી કરે છે સો અ હુ કે વરસાદની સિઝન ના કારણે તો આપડે એના વિશે જ વાત કરીએ. હું પણ હમણાં થોડા દિવ પેલા જ ત્યાં જઈને આયવો છું એટલે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. કે જે આ જે જુનાગઢ જે છે અ તેમના આજે ઓલી અ હું કેવાય કે લીલી પરીક પરિક્રમા થાય છે. તો એના વિશે તમને કાઈ ખબર છે એટલે મલબ શા માટે થાય છે કઈ રી
ના ના એના પાછળનું એના પાછળ નું રીઝન નથી ખ્યાલ મારે ને જુનાગઢ ભી હું પોત તે બી બહું ટાઈમ પેલા ગઈ છું અત્યારે રિસન્ટમાં તો હું બી નથી જોયલી. પણ અત્યારે હું બી એના વગેરે શું કે આ આની જેમ ઇન્સ્ટામાં વિડીયો વગેરે જોએ જગ્યે ત્યાં જુનાગઢ નું ક્લાઇમેટ મતલબ હમણાં કેમ વરસાદમાં ઘણા પ્રિફર કરે છે જવાનું ત્યાં આમ તો ભરે છે એનું ઓલ સિઝન બધા જતા જ હોય છે.
પણ વરસાદમાં બી ઘણા જાય છે ત્યાંનું ક્લાઇમેટ એટલું સરસ હોય છે કે વરસાદના લીધે અને હમ મણાં હમણાં તો મેં એક વિડીયો જોયો હતો સાચું છે કે ખોટું ખબર નહી અ ત્યાં જતા તા અને વાક્ય શી કોઈ આવી અને છોકરાઓને લઈ ગયું.
હા હા સાચી વાત છે હા પછી બે ત્રણ દિવસ માટે કઈક બંધ કરી દેવામાં આવ્યું હતું કોઈને ઉપર જવા નથ કર દેતા અને હજુ એક અપડેટ છે હમણાં બે દિવસ પહેલાનું કે ન્યા કઈક ક નવું કરવામાં આયવું છે મતલબમાં જો તમારે અ ડુંગરો ચડવા જવું છે તો તમારે પેલા અ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે, પછી ત્યાં અ ત્યાં જે વોચમેન હોય એ આપડી એન્ટ્રી કરે મતલબમાં આપડે આપડો જે ક્યુ આર હોય એને દેખાડવાનું પછી આપડી એન્ટ્રી કરે કે આપડે ઉપર ગયા છીએ એમ. પછી આપડે હા ઉપર જોવાનું પછી ઉપર થી પાછા આવીએ ત્યારે પાછું ન્યા વોચમેન ની પાસ એ એક્ઝિટ કરાવાનું
ઓકે એકચુલી એન્ટ્રી લે છે એ લોકો કે જે જાય છે બધા પાછા એટલા ફરે છે કે નઈ કે કોઈ ઇન્સિડેન્ટ બની જાય બાય ચાન્સ
હા તો માની લો કે આમાં બે જણા આ બે જણા જઈએ છીએ બરોબર પછી આ અમે માની લ્યો કે એને નાસ્તો કરવા માટે સાઈડમાં ગમે ત્યાં બેઠા, અને જો આવું કઈક થયું મતલબ માં જે આ વાઘ આ સિંહ આઇવો તો ને? એ દિવસે એ દિવસે એ રીતે કઈક થયું, સિંહ એક બે સિંહ આઈવા અને અમે બે જ મિત્ર સાથે છીએ અને બે ઘાયલ થઈ ગ્યા. તો મતલબમાં કોઈને ખબર નથી અમે સાઈડમાં ઘાયલ થ્યા છીએ તો નીચે ખબર કઈ રીતે પડે કે બે લોકો ઉપર ઘાયલ થયેલા છે?
ના ના એ તો સારું છે, આ સિસ્ટમ સારી છે. હમ્મ.
હા, આ સેપ મતલબ આ સેપ ટી માટે એ ઉપર જાય એની એન્ટ્રી લઈ લે પછી નીચે આવી એની એન્ટ્રી લઈ લે. પછી માની લો કે કોઈ એક્ઝિટ નથી કરાવતું એનું આધાર કાર્ડ નો આખો ડેટા લીધેલો હોય
ઓકે આધાર કાર્ડ બી સબમિટ કરવાનું છે સ્ટાર્ટિંગ માં જ?
હા એટલે દાયરેક્ટ એને હું કે પેરેન્ટસ નો કોન્ટેક કરી શકાય પછી આ એ રીતે, એટલા માટે.
ના ના બરાબર છે. જરૂરી છે અમુક જગ્યાએ. કારણ કે હવે જગ્યા જેવી છે ને કે ક્યારે બી કાઈ ઇન્સિડેન્ટ થઈ શકે આતો વાઘ સિંહ આવે એમ નેમ ક્યારેક હવે આજના છોકરાઓ એક શું છે બધાને, ઓ ફોટા લેવાનું, સેલ્ફી લેવાનું એ બી બહુ એટલું ક્રેઝ છે ને શૂટિંગ નું વધારે બધા તો એમાં ક્યારેક ઇન્સિડેન્ટ બની સકે. કે હવે તો સિન્સિડેન્ટ શું છે બનાવે જ છે હાથે કરીને લોકો કે ધક્કો મારી દે છે, આ કરે છે. એવું બી ઘણી વાર બનતું હોય છે. એટલે પછી નહી હવે ચલો બધાનું ઇન્ટન્શન એવું ન હોય, બધા સારી જગ્યાએ જતા હોય તો એવું ના વિચારે પણ તો બી આજે છે ભાઈ માણસ નું મગજ છે, કાઈ કેવાય નહી. ક્યારેક કેવી કયા ડાયરેક્શનમાં જશે, એટલે બને છે એવા કિસ્સાઓ બી. હમ્મ, નહી તો ચલો આજે આ જુનાગઢ તો જાત્રાની જેમ આપડે બધા જતા હોઈએ છે. એટલે કઈ એવું હોય નઈ પણ ઠીક છે પણ સારું કર્યું છે જે આ નવું એ લોકો એ ચાલુ કર્યું છે એ બો સરસ અ છે.
હા અને પેલા તમને ખબર હોય તો પેલા જે આપડા પેરેન્ટ્સ લોકો છે એ માની લો કે કોઈ જગ્યા પર ફરવા જતા તો પેલા તો આવું ફોટા પાડવાનું ને એવું કઈ તો હ તું નઈ, તો આ પેલા એ લોકો જતા તો હું કેવાય કે અ એનું ઈ ઇન હું કેવાય હેતુ એક જ રેતો કે દર્શન કરવાના છે બધું જોવાનું છે એમ અને અત્યારે આપડે લોકો જઈએ છીએ તો આપડો હેતુ, મેન હેતુ શું હોય છે કે આપડે ફોટા પાડી અને પોસ્ટ કરવાના છે. આ દેખાડવાનું છે એમ આપડે જોયું નહી જોયું ઈ કાય આપણનેઈ નથી ખબર.
બસ આંખમાં કેપ્ચર કરવાના બદલે કેમેરામાં કે કેપ્ચર કરવાની પાછળ પડ્યા છે આજની જનરેશન અ એવું જ છે. હા, એવું જ છે બરાબર છે. અને ક્યાં જઈ આવે? જે ચાર લોકો ને બતાડવું જ છે કે આપણે અહિયાં જઈ આવ્યા છે. પેલા એવું ક્યાં હતું? પેલા વિચારા, આપણા પેરેન્ટ્સ લોકો તો ક્યાં આટલા જવા આવવાનું બી નહોતું. આજની જનરેશન જેટલી ફરે છે હરે છે એટલે એ લોકો ક્યાં ફર્યા છે, એ લોકો પોતાનું જીવન કામમાં જ પૂરું એ લોકોનું ગયું છે સમજો ને, કે વરસાદની સિઝનમાં આજે આપણેે જ જઈએ છે કે ચલો માઉન્ટેન જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈયે એ લોકો તો બિચારા વાડીના કામમાં જ, હવે વરસાદ આવે છે તો અહિયા પાળડા બાંધવા પડશે, આ કરવું પડશે, એમાં જ એનું ટાઈમ ગયું છે. એ લોકો ક્યાં વિચાર આ, ફરવા જતા હા.
પેલા એવું બધું એટલું બધો ક્રેઝ નહતો, મતલબમાં કે આવી બધી ભાગદોડ વાળું કઈ નતું, આ મલમાં એ લોકો પાસે અ એટલા પ્રમાણમાં શું કેવાય કે, પૈસા નહોતા ભલે પણ. એ એટલા બધા સદ્ધર નહોતા, પણ એક રીતે જોઈએ ને તો, આપડા કરતા તો કંઈક બહુ સારું જીવન. એ લોકો નું આમ ગણાય, મતલબમાં હા.
સુખી જીવન. પોતાનું એ લોકો શું કરતા પેલાના ટાઈમમાં, કે પોતાના પાસે જેટલા પૈસા હોય ને એટલી જ પગ ફેલાવતા ચાદર હો એટલા જ પગ ફેલાવતા, આજની જનરેશન દેખા દેખી માં જાય છે કે નહીં? ઓલા એ કર્યું એટલે મારે કરવું જ છે, ઓલા. ગયા એટલે અમારે જવું જ છે અહિયાં, આટલો ફરક પડી જાય છે. કે એ લોકો પેલા ને કંઈક દેખા દેખી નહોતું, છે આપણી પાસે આટલું છે. તો આપણે આટલું કરી શકશું. આટલી જગ્યા લઈ શકશું, આવા કપડાં પહેરી શકશું, આવું ખાઈ શકશું, આવા ઘરમાં રહી શકશું. ત્યાં સુધી એ લોકો નું ઇનાફ હતું. ને હવે તો આપડે નથી લોન લઈશું, આ કરશું, તે કરશું. કરશું, પછી લોન ભરાય ન ભરાય ઠીક છે. બે નંબર ની વાત છે, પણ એવું બધું ચાલે છે અત્યારે. દેખાદેખી નો જમાનો આવી ગયો છે.
હા, સાચી વાત છે. અને અત્યારે તો આમ ઘણો, તો આપડે પણ માની લો. આપડી જ વાત કરીએ, આપને આપને દેખાદેખી થાય છે. આપડમાં નથી પડવું. તો પણ આપડે ના ઈચ્છતા હોય તો, આપડે એમાં પડવું. બટ આપે શું કેવાય બધાની. સાથે સાથે ચાલવું પડે છે એમ એટલા માટે.
સમાજમાં રહેેવા માટે કરીને, હા, જરૂરી છે. સમાજમાં રહેવા માટે કરીને, સમાજ સાથે ચાલવું બી જરૂરી છે. અને આજની જનરેશન પ્રમાણે મતલબ જેટલું અપડેટ થાય છે એટલું આપણને અપડેટ થવું બી જરૂરી છે.
હા હા, બરોબર છે અ. તમારે આમ શું કેહેવાય, તમે ક્યાંય પેલા અત્યાર સુધીમાં ક્યાંય ફરવા ગયા હોય, એમાંથી તમારી સૌથી ને વધારે મજા તમને ક્યાં ફરવા ગયા હોય બહાર, મતલબ માને આવી હોય. સૌથી વધારે મજા.
સૌથી વધારે એટલે, આઉટ ઓફ ઈન્ડિયા તો હું હજી ગઈ નથી. આપડે અહીંયા લોકલમાં જ ફરતા હોઈએ છેીએ. એવી રીતના, હમ હા. આઉટ ઓફ ઈન્ડિયા ની તો હો જર્ની હજી વેટિંગમાં છે. હજી એવું કઈ આવ્યો નથી, કોઈ ચાન્સ. અહિયાં ના અહિયાં ફરતો હોય છે ને, ફરવાનું શું છે? એક વાત કવું કે, ફરવાની મજા એક કંપની સાથે બી આવે, જગ્યા સાથે તો હોય. જગ્યા ની તો એ મજા જ હોય. પણ એ, અને આપણે કોની સાથે જઈએ છીએ એ કંપની ની બી એક મજા હોય.
હ, સાથે કોણ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી જગ્યા નુ મહત્વ નથી, બરોબર છે.
કે હવે એ જગ્યા એ એલા જાઓ, અને તમે પછી એનું એજ હોય તો બી ને, એની સાથે આપણા સાથે. કોણ સાથે જઈ રહ્યું છે કે એ ટાઈમ આપડે જે બે ચાર દિવસ ગયા હોય ઘરની બારે. તો કેવી રીતના પાસ આઉટ થયો. એ કંપનીની એક યાદો હોય છે, બહુ સરસ રીતે. એમ અમારે સારું છે, અમે લોકો જઈએ ત્યારે સારી એવી કંપની સાથે જ જતા હોય છે, ગ્રુપ. માં ક્યાં બી જઈએ ને. એટલે ભલે ને અમે નોમિનલ જગ્યા બી જતા હોઈએ, કે બહુ દૂર નઈ, લોકલમાં બી જ. તો ને પણ કંપની સારી હોય ને એટલે આપણેે એ બધી મેમરી લાઈફ ટાઈમ આપડી અ રેતી જ હોય છે, સરસ રીતે સચવાતી હોય છે.
હા બરોબર છે. હું એ એટલો બધો તો હજી કઈ ફેરયો નથી કારણ કે સ્ટડી માંથી કઈ એવો બધો હોય એટલો બધો ટાઈમ નથી મયડો પણ હા ગુજરાત ગુજરાતમાં તો મોસ્ટ ઓફ જગ્યાએ ફરી લીધું પછી જે ગુજરાત ની બહાર ની વાત કરીએ ને તો કઈ બો ગીયો નથી.
ઓકે.
બીજે રો એક આ અ પાવાગઢ એ તો હચે ગુજરાત માં જ આવેલું છે કા. તો ન્યા નહ હા ઉજ્જૈન, મહાકાલ છે આપડે મધ્યપ્રદેશ.
હા હા સરસ છે. હા ઉજ્જૈન ઉજ્જૈન અ ઉ ઉજ્જૈન અને ત્ર્યબકેશ્વર, ત્ર્યંબકેશ્વર તો અહિયાં છે નાસિકમાં. હા ઉજ્જૈન અને ઉજજૈન ના બાજુમાં કયું છે. આ આપડે આ બદ્રીનાથ મારે ત્યાં બે જ્યોતિર્લિંગ બાજુ બાજુમાં જ છે ને. એમ પી માં બે છે ને એક મહાકાલ અને બીજું નામ શું? બાજુમાં જ છે હા પરે ના મોઢા માં છે, જીભમાં છે આવતું નથી અમે બી ગયા તા બે વરસ પેલા ત્યાં. ના બે નહીં દોઢ વરષ પલી દોઢ બે વરસ હા થયા હશે સરસ છે ત્યાં બે. એમ પી ફરવાનું મોસ્ત છે, સરસ છે.
હા આપડે ઈન્ડિયામાં તો અ ઘણી જગ્યાઓ એવી છે ફરવાલાયક મતલબમાં તમે આ મીત છે, સાઉથ માં જતા રહ્યો આ કેરેલા છે.
હા.
પછી એ બાજુ પછી ઉપરની સાઈડ તમે આ ઉપરની સાઈડ ગયા હોય લદ્દાખ છે પછી અરુણાચલ પ્રદેશ છે તો ત્યાંય પણ બો સારું છે ફરવા જેવું.
તો સરસ છે. આપણે બહાર જવાની જરૂરત નથી ઈન્ડિયામાં આટલી સારી સારી જગ્યાઓ છે ફરવાની. બો સરસ છે. હા હા.
પણ હું હજી એવી કોઈ મોટી પ્લેસ ઉપર ગીયો તો નથી પણ હવે એવું લા લાગે છે ભવિષ્યમાં કદાચ
હા ભવિષ્યમાં જવાનું થશે એના માટે એના માટે તો આપણેે મહેનત કરવાની છે. બસ લાઈફમાં શું છે ખાવુ, પીવુ, મજા પર હા નાય નાય અને જયારે જે ટાઈમમાં જે જરૂર અત્યારે સ્ટડી જરૂરી હોય તો આપણે સ્ટડી માં બી ફોકસ કરવું જરૂરી છે હા કેમ કે આપડે હવે કેરયર બનાવવું જ છે તો પછી હવે એના માટે જરૂરી છે કેરિયર બનાવવા માટે સ્ટડી હા.
આપણો ટોપિક પૂરો થાય છે આપણે નેક્સ્ટ ટોપિક પર ફરી મળીશ.
ઓકે બાય.
બાય.